હલો હા કેમ છો.
બસ મજામાં તમે
છો
શું કરો છો.
કઈ નહિ બસ જમીન એમ ચાલતા જ છે તમે
હું પણ જમીને બેસેલું છું.
હા સારું જમે ગયું શું જઈમાં તમે
હું દાળ ભાત અને શાક રોટલી તમે
અચ્છા હું પણ સેમ તમારે જેવું છે. અ તો હું દાળ ભાત પુરી શાક
બરાબર
તો હું છે ને તમને એક સ્ટોરી કવ ગુજરાતીમાં પછી તમને કઈ સ્ટોરી ખબર હોય ને વાર્તા એટલે વાર્તા તો તમને કઈ ખબર છ હોય તમે પણ કેજો
હા સારું
હા તો છેને હું જારે થર્ડમાં હતી ત્યારે મને આ વાર્તા ત્યારથી યાદ છે કારણ કે ત્યારે એમ મને બધું યાદ રહેતું તો હું તમને કેવું વાર્તાનું જે શીર્ષક છે એલે ટાાઈટલ શીર્ષક તેનું નામ છે માતેમા એટલે કે માતા વિશે છે. તો સ્ટાર્ટિંગ થાય છે કે એક બસ સ્ટેશનનું બાકડું હતું ત્યાં છે ને લોકો એટલે બસ સ્ટેશનનું બાકડું હતું ત્યાં બે સ્ત્રીઓ બેસેલી હતી અને એક સ્ત્રી એક સ્ત્રી છે તેના હાથમાં નાનો બાળક હતું તેનું અને બીજી સ્ત્રી એમ જ ત્યાં બેસેલી હતી પછી બસ સ્ટેશન બાકડા પર બધા બેસીને એમ અ વેટ કરતા હતા વેટને શું કેહેવાય ગુજરાતીમાં અ હા રાહ જોતા હતા રાહ હા એટલે બસ નિરાહ જોતા હતા તેમાં એ તે એ થતા પહેલા બીજી જે સ્ત્રી હતી તે એકાએક ને તેના પહેલી સ્ત્રી ના બાળકને ખેંચી લીધું એને પછી એમ કહે છે કે એટલે એને ખેંચીને રમવા લાગી કે તમારું બાળક બહુ સુંદર છે બહુ સારું છે એમ કને તેને રમાડવા લાગી પછી જયારે તેનો બસ આવી જયારે તેનો બસ આવ્યું ત્યારે પેરી સ્ત્રી પોતાના બાળકને લેવા ગઈ તો કહે છે પેલી સ્ત્રી કહી કે આ તું મારું બાળક છે તમે મારા બાળકને ક્યાં લઈ જાવ છો એમ પેલી સ્ત્રી કહે છે બીજી સ્ત્રી જેનું બાળક હતું, તો પેલી સ્ત્રી કહે બહેન આ તો મારું બાળક છે તારું બાળક ક્યાંથી થઈ ગયું આ, એમ પેલી સ્ત્રી ક. તો પછી એ બન્યું મેમ બન્યું બાળક માટે ઝઘડો લાગી, ત્યારે ઝઘડો એટલો મોટો થઈ ગયો કે ત્યાં બધા માણસોની ભીડ ઉભી થઈ ગઈ, અને ત્યાં કોઈ આવું ખબર નહી આવી કોણ હતું, પણ કોઈ આવું અને એમ કીધું કે એટલે કોઈ તો હશે પણ ત્યાંનું જ વ્યક્તિ હશે, તો તેણે એમ કીધું કે તમે બધું શા માટે ઝઘડો છો તો પેલી બીજી સ્ત્રી કે આ મારું બાળક છે, પેલી જે બાળકની જે માં હતી તે કે આ મારું બાળક છે, તો બંને આમ બાળક માટે ઝઘડતા હતા તો પેલા એ કીધું કે તમે લોકો એક કામ કરો તમે ન્યાયાધીશ પાસે જાઓ, તે તમારું જેનું બાળક હશે તે તેમને સોંપી દેશે તો એ લોકો ઘી આ બાળકને લઈને. પછી ત્યાં પણ બન્યું છે જો કે આ મારું બાળક છે મારું બાળક છે, તો ન્યાયાધીશે કહ્યું કે એ ન્યાયાધીશે કહ્યું કે
એ બાળક ના બે ટુકડા કરી નાખો.
હા એજ તમને ખબર છે તમે જ કહી દેવા નથી ગરમી જરાક ભૂલી ગઈ.
તો જેઠ સાહેબે એવું ક તું કે જો તમને બાળક જોઈતો હોય. તો તમે બાળક ના બે ટુકડા કરી નાખો. જેથી તમને બંધ ને બાળક મળે.
હા હા તો પછી હા તો પેલી સ્ત્રી એમ કહે જે સ્ત્રીનો છોકરો ન તે એમ કહે, કે હા તેના ટુકડા કર એટલે તેના ટુકડામાં રાજી થઈ છે પણ જયારે જે માં છે તે એમ કહે કે ના ના સાહેબ, મારા બાળક ને મારતા નહી. તે પેલી બીજી સ્ત્રીને સોંપી દો કારણ કે જો તમે એને મારી નાખશો, તો તે બંને પાસે ના રહેશે અને જો તમે એને સોંપી દેેશો તો મારું બાળક ત્યાં જીવતું તો રહેશે ને, એમ કહીને તે બાળક બીજી સ્ત્રીને સોંપવા માટે તૈયાર થઈ જાય છે, પછી શું કીધું ત્યા દસે
કઈ નઈ પછી ત્યાં જજ સાહેબ ને ખબર પડી ગઈ કે બે માંથી કોણ એની સાચી માં છે અને કોણ
જૂઠીમાં છે હા. પછી તેના પરથી એમ જ થાય છે મા તેમાં બીજા બધા વનવગડાના વા.
હમ ખુબ સારી હતી સ્ટોરી તમારી.
હા, જરા ભૂલી ગઈ હતી કેમકે બહુ નાની તે ત્યાર ન હતી એટલે, તમને કોઈ આવી વાર્તા યાદ હોય જે આપણે છે જેમ કે ચતુર કાગડો ને એ બધા કઈ વાર્તા હોય તો તમે કહો. તેનાથી આપણને સમજણ મળે છે હા.
મને તો એક નોર્મલ સ્ટોરી યાદ છે.
હા.
કે જે ન શીર્ષક છે સાચી મહેનત નું ફળ.
અચ્છા.
હમ. તો ધ્યાનથી સાંભળજો.
સા હા સારું.
એક ગામમાં રમેશ નામનો એક ગરીબ ખેડૂત રહેતો હતો. તની પાસે થોડી જમીન હતી. અને તે ખુબ મહેનત કરીને પોતાનો ગુજરાન ચલાવતો હતો. ગામના ઘણા લોકો તેને ગરીબ હોવાનું હોવાથી ઓછું માન આપતા. પરંતુ રમેશ ક્યારે નિરાશ થતો તો નહીં ઠીક છે એક તારો સાંભળજો એક વર્ષ ગામમાં ભારે દુષ્કાળ પડ્યો વરસાદ ના પડતા ખેતરો સુકાઈ ગયા ઘણા ખેડૂત ખેતી છોડીને શહેર માં કામ શોધવા જવા લાગ્યા પરંતુ રમેશ હિંમત રમેશે હિમત હારી નહીં તેણે પોતાનુ પોતાના ખેતરમાં કૂવો ખોદવાનો નિર્ણય કર્યો ગામના લોકો તેની મજા પૂડાાવવા લાગ્યા. અરે રમેશ તું આટલો મોટો કુવ તું એકલું કેવી રીતે ખોદી શકીશ. રમેશ માત્ર સ્મિત. કરતો અને પોતાના કામમાં લાગી જતો.
હા.
દરરોજ સવારે
હા.
દરરોજ સવારે સૂર્ય ઉગે તે પહેલા તે કામ શરૂ કરતો અને સાંજ સુધી મહેનત કરતો દિવસો પસાર થયા. અઠવાડિયા વીતી ગયા. પણ પાણી મળ્યું નહી. એક દિવસ તો. રમેશ પણ થાકી ગયો. તેને લાગ્યું કે કદાચ. લોકો સાથે. હતા પરંતુ પછી તેને વિચાર્યુ. જો હું અત્યારે હાર માની લોઉં તમારી અત્યાર સુધી જ મહેનત વ્યર્થ જશે. બીજા દિવસે તો ફરી કામે લાગી ગયો. થોડા દિવસો પછી. અચાનક જમીન માંથી પાણીનો ફુવારો નીકળ્યો. રમેશ ની એ નો પાર ન પારો ન હોયૂ. આખા ગામમાં સમાચાર ફેલાઈ ગયા કુવામાં પૂરતી પાણી હોવાથી રમેશના ખેતરમાં પાક સારો થયો. જ્યારે બીજા ખેડૂત તો ન ખેડૂતો નુકસાનમાં હતા.
હમ્મ.
ત્યારે રમેશ ને સારો નફો થયો. ગામના લોક કો હવે તેની પ્રશંસા કરવા લાગ્યા ગામના સરપંચે એક સભામાં કહ્યું રમેશે આપણને શીખવ્યું છે કે મુશ્કેલી આવે ત્યારે હિંમત ના હારવી જોઈએ. સતત મહેનત અને ધીરજ રાખ. એને સ ફડતા જરૂર મળે છે. તે દિવસ પછી રમેશ ગામમાં એક પ્રેરણા બની ગયો તો એમાં બોધ એવો મળે છે. કે સતત મહેનત ધીરજ અને આત્મવિશ્વાસ રાખનાર વ્યક્તિ એક દિવસ સફળ જરૂર થાય છે.
હા એટલે તેનાથી એમ કે આપણે જે પણ કાર્ય કરતા છે તેમાં જ આપણે મહેનત કરી છે તો હજી મહેનત કરો કારણ કે આપને સફળતા મળશે ને મળશે.
હા.
હા બો સારી સ વાર્તા હતી આ તો આનાથી તો આપને ઘણું બધું શીખવા મળે છે.
હમ્મ.
તમને અ એક તમને કોઈ હોરર સ્ટોરી એમ વાર્તા ખબર હોય છે એમ સાચું છે.
અ હું વિચારું છું ભૂતની વારતા હમ્મ છે એક હા સુરત સુરતની છે ડુમસ બીચની વાર્તા છે હું તમને કઉ. ઠીક છે સાંભળજો એટલે વ હા હા નહીં બોલતા એટલે એટલે શું પછી ડી તમન થાવસે
સારું હા.
ઓ કે તો ધુમસ બીચનું રહસ્ય છે આ. તો હાલો.
હા તમે કીધું ને હા હા ના બોલતા.
એટલે મે એમ પૂછું એમ તો ને એવું જો એમ હા તો આએ
સારું
સ્ટાર્ટ કરીશ પછી નિયુ હું કે
હા
તો એવું છે કે ગુજરાત સુરત નજીક આવેલો એક જાણીતો દરિયા કિનારો છે કયો ડુમસ બીચ
ડુમસ બીચ
હુ વર્ષોથી લોકો અહી અજીબ અવાજો અને રહસ્યમય ઘટ નવ થી વાતો કરતા આવ્ય છે કે જે બીચ છે ડુમસ બીચ
હમ
ત્યાં રાત્રે ઘણી બધી અવાજો આવે છે રહસ્મય અંધારામાં તો એમાં એવું કહેવાય છે કે ઘણા વર્ષો પહેલા આ વિસ્તાર સ્મશાન તરીકે પણ વપરાતો બરાબર હુ સ્થાનિક લોકો નું માનવું એ છે કે રાત્રે મોડે અહી ક્યારે અજાણ્યા અવાજો સંભળાય છે કેટલાક લોકો દાવો કરે છે કે તેમને કોઈ પાછળ ચાલતું હોય એવું લાગ્યું પરંતુ પાછળ વળીને જોતા ત્યાં કોઈ ના દેખાયું એક વાર ચાર મિત્રો રાત્રે ધુમ્મસ બીચ પર ફરવા ગયા શરૂઆત નુ નુ સામાન્ય હતું પરંતુ મધ રાત પછી તેમને દૂર થી કોઈ ધીમે ધીમે બોલાવતું હોય એવો અવાજ સંભળાય રુ તે વિચાર્યું કે કદાચ કોઈ મજા કરી રહ્યું હશે
હા
તેઓ અવાજની દિશામાં આગળ વધ્યા પરંતુ ત્યાં કોઈ ન હતું થોડા સમય પછી ફરી એ જ અવાજ આવ્યો થોડા અ મિત્રો થોડા ગભરાઈ ગયા અને ત્યાં પાછા ફરવાનું નક્કી કર્યું પછી ગામના લોકોને આ વાત કરીએ કરી તો કેટલાકે કહ્યું કે આવા અનુભવ ઘણા લોકોને થયા છે જય્યારે બીજા લોકોએ કહ્યું કે રાત્રેના પવન અને દરિયાના મોજાના કારણે અંધકારને કારણે કોઈ ભ્રમ થયો હશે આજે પણ ડુમસ બીચ વિશે આ ઘણી રહસ્યમય કથાઓ પ્રચલિત છે પરંતુ તેમની સત્યતા સાથબિત થઈ નથી
અચ્છા તો તમને ખબર આ જે અનુભવ થાય છે જે લોકોને આવું તો મેં પણ આ વાત સાંભળેલી છે કે આ તો અનુભવ તો છે જ પણ જયારે આપડણે કોઈ તિથલ એટલે કોઈ પણ દરિયાની જગ્યા આપણે કોઈ પણ પાણીની જગ્યા આપણે એકલા બેસી રહેલા હોય ને યા તો કોઈ બે ત્રણ જણ તો એ લોકો ના માઈન્ડમાં જો નેગેટિવિટી હોય ને અને એ લોકો બહુ અને એ લોકો બહુ ડિપ્રેશનમાં હોય અને્ પોતાના વિશે બધું નેગેટિવ વિચારે ને તો જે સોલ હોય ને આપણે આત્મા જે ખરાબ હોય ઘે લોકો થેક અથ ટ્રેક થાય છે કેમ કે તે છે જ બી દરિયો તો ત્યાં એમ કેવાય છે કેમ અ કે જે લોકો બહુ દુઃખી હા જે પણ હોય પાણી અને
એવા દરિયા પાછુ જ્યાં સ્મશાન હોય છે
હા પણ એવું બી છે હા એ તો છે જ ત્યાં તો એ હશે જ કઈ પણ મેં જોયું છે. કે જે જે લોકો વધારે એમ દુઃખી હોય જે લોકો બધું હિંમત હારી જાય તો એવા લોકો કો સાથે જે આ જેમ કે જે તમે જે આપડે કહીએ ભૂતો હોય એ લોકો જલ્દી ક થાય છે જે ખુશ હોય ને એના સાથે કોઈ દિવસ એટ્રેક થતા નથી પણ જે દુઃખી હશે એ પાસે જલ્દી આવી જશે કારણ કે એ લોકોને એવી જ સોલની જરૂર હોય છે. પોતાથી હારી ગયા હોય ને દુઃખી હોય ને ડિપ્રેશનમાં હોય તો એ લોકો એવા લોકોને જલ્દી પકડી લે છે એમ હા તો એટલે આપડે કોઈ દિવસ પણ દરિયા પાસે જઈએ ને તો ખુશ રેવાનું અને અને એટલે જવાનું જ નહી પહેલી વાત તો પણ જઈએ તો આપણે ખુશ રહેવાનું વધારે અને એવી બધી કઈ એમ આપ સંભળાય તો પાછળ જોવાનું જ નહી પહેલી વાત તો
છા
હા તો ચાલો હવે આપડે બીજી વાતથી કરશું આવી સાચચી ઘટના પર આધારિત હા ચાલો હા બાય